હલો કેમ છો બેન?
બસ એકદમ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
ઓ વા બોલો બોલો આજે કેમ અચાનક યાદ કરીયા?
અરે કાઈ નઈ આ તો હું હમથી બેઠી હતી તો મેં કીધું તમારી સાથે વાત કરું હમણાં મારી કોલેજ પૂરી થઈ છે ને તો હમણાં હું એકદમ નવરી હોઉં છું તો મને આમ કોલેજ નું બધું બહુ યાદ આવતું હતું. કેવી રીતે તમે બધી બેનપણીઓ મસ્તી કર કેન્ટીનમાં નાસ્તો કરવા જતા અમારા પ્રોફેસરોને નામ પાડતા અમારે એક પ્રોફેસર છે ને એની ઉંમર ઘણી છે તો અમારી અમુક બેનપણીઓએ એનું નામ દાદા પાડ્યું હતું તો જયારે એ લેક્ચર લેવા આવે ને ત્યારે બધી બેનપણીઓ એમ કે કે જો દાદા આવયા દાદા આવયા આવી રીતે અને ઘણા લેક્ચર માં એટલો કંટાળો આવતો હોય ને કે મારી બહેનપણી એ પાછળની બેન્ચે જ બેઠી હોય તોય અમે ટેક્સ્ટ મેસેજ માં એકારે વાતો કરતા હોયએ કે હવે લેક્ચર પતાવે તો સારું પછી કેન્ટીનમાં જઈને સમોસા અને નાસ્તા અને સોડાને એવું બધું કરવાનું પછી ભલે ને રિસેસ પછી નો લેકચર મોડો આવે કે ક્લાસમાં મોડા પોચેને પ્રોફેસર ખીજાય પણ તો અમે એટલી મજા કરતા અને પેલા પેલા તો અમે જયારે કોલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારે બહુ જ પ્રોગ્રામ અને અ કે ને ફ્રેશર્સ પાર્ટી જયારે ફર્સ્ટ યરમાં નવા સ્ટુડન્ટસ આવે ત્યારે એનું વેલકમ પાર્ટી જેવું કરે ત્યારે અમે જતા ત્યારે અમારા એકસર હતા ઈ તો બહુ જ બોલે બહુ જ બોલે બે કલાક બોલે અને એટલા અમે બધા કંટાળી જતા ને અને ત્યારે જે એક બીજા હારે વાત કરીને મસ્તી કરતા ને એ તો હવે કોઈ દિવસ નહી ભૂલાય તમારી કોલેજ જીવન ની યાદો કેવો ને મને
અમારે આવું જતું હો બોહ મજા આવતી બહુ એટલે બોહ તો પેલેથી એકલી ગીર્લ્સ સ્કૂલમાં જ ભણેલી કો એજ્યુકેશનમાં કોઈ દિવસ નોતી ભણી પેલી વખત કો એજુકેશનમાં હું કોલેજમાં મને મૂકી હતી એટલે આમ મને થોડીક આમ અજાણ્યું ને અજુગતું એવું લાગતું એમ છોકરાહારે કેમ ભણવું યાર એવું મને થતું પણ પછી જેમ જેમ દિવસો આગળ જતા ગયા અને બધા ફંક્શન ને એવું આવતું ગયું ને તો એ ઉપર થી આમ ધીરે ધીરે ના ના ભાઈઓ સારા હોય જો આપડે સારા તો ભાઈઓ ઈ સારા કઈ ખરાબ ન હોય ભાઈઓ અને હું તો બધાને કેવું પેલેથીજ ભાઈ જ કેતી મારાથી નાના હોય તો એ ભાઈ કહું અને મોટા હોય તોય ભાઈ કવ એટલે વધારે મજા આવતી કેમ કે પછી એક આમ ભાઈ બેનનો સબંધ થઈ જાય એટલે અને અમારે ફંક્શન ને બધી આજે વેલકમ પાર્ટી પછી ફેશ આ તમે ફેશર્સ પાર્ટી જે કીધીએ પછી થર્ટી ફર્સ્ટ એટલે અમે થર્ટી ફર્સ્ટ નામ ના આપતા અમે ન્યુ યર પાર્ટી નામ આપતા અને ન્યુ યર પાર્ટી પછી એન્યુઅલ ડે એવી રીતે અને છેલ્લે પછી ફરેવેલ પાર્ટી એટલે ત્રણ પાર્ટી તો ફરજિયાત જ હોય ફેશર્સ પછી થર્ટી ફસ્ટની વેલકામ પાર્ટી અને છેલ્લી ફેરવેલ પાર્ટી બોહ મજા આવતી અને અમારે કેવું હતું ખબર છે એક કે બધી સ્કૂલ કોલેજમાં કેવું હોય કે જે કઈ ફંક્શન કે આવી પાર્ટી કે જેવું કઈ હોયને તો ઈ કોલેજ જ આખું ઓર્ગેનાઈઝ કરે કોલેજ છે કે સ્કૂલ છે એ લોકોજ ત આવી રીતે આખું એનું સંચાલન કરે એની વ્યવસ્થા કરે પણ અમારી કોલેજમાં કેવું હતું ખબર છે અમારે જ બધી વ્યવસ્થા કરવાની અમારે જ બધું આયોજન કરવાનું જે કરવું હોય એ તમારે ફેસરસ પાર્ટી કોલેજ માં કોલેજમાં રાખવી છે તો એનું આયોજન એ તમારે કરવાનું કોલેજમાં નથી રાખવી અને કોઈ બીજી જગ્યા એ બહાર રાખવી છે એકાદ મોટી હોટેલમાં કે રેસ્ટોરન્ટમાં કે જ્યાં રાખવી હોય ત્યાં તો એનું આયોજન પણ તમારે જાતે જ કરવાનું હવે કઈ કોલેજ કઈ જગ્યા એ રાખવી કઈ હોટલમાં રાખવી જે જગ્યા એ રાખવી હોય ત્યાં પણ એની વ્યવસ્થા આપણેે સ્ટુડન્ટ પોતા જાતે કરવાની રંગોલી માં રાખવી હોય માનીલો રંગોલીમાં જઈને ત્યાં ભાડું પૂછીયાવાનું ત્યાંનો ટાઈમિંગ શું છે પૂજયાવાનું પછી કોલેજથી ત્યાં સુધી કેવી રીતે લઈ જવા વિદ્યાર્થીઓને કેમ કે બધા પાસે તો કઈ વાહન ના હોય અને ભાઈઓ આવી હકે બહેનો તો કઈ એવી રીતે આટલી બધી આઘી આવવા નો દેને એની વ્યવસ્થા કેમ કરવી ક્યાંથી કેમ લઈ જવા ક્યાં સુધી પછી શું પૈસા બધા આગળથી ફાળો કેટલો ઉઘરાવવો એના ભાડા પ્રમાણે બજેટ તે હાથે નક્કી કરવાનું મેનું શું રાખવું
કે બધાને મજા આવે પછી કેવી કેવી ગેમ રમાડવી ઈ બધી જ વસ્તુ સ્ટુડન્ટ જ નક્કી કરવાનું શિક્ષક તો ખાલી સૂચન કરે કે ભઈ આમ ની આમ કરો તો સારું
અમારે એને પૂછવાનું કે એમાં વિચાર આવો છે આવી રીતે કરવાના બધી વસ્તુ એ ટુ ઝેડ સ્ટુડન્ટે જ કરવાનું ત્યાં પછી અ કોઈ અ ખરાબ માણસો આવી ગયા હોય અમુક છોકરા હોય એવા ન્યૂસન્સ કરી કરતા હોય એવા છોકરાઓ શું છોકરીઓ પણ એવા હોય તો ન્યુસન્સને આપણે કેમ અટકાવવું એ બધી વ્યવસ્થા શિક્ષકો એની પણ વિદ્યાર્થીઓ એ જ કરવાની, શિક્ષકો ખાલી મદદ કરે. અમારે એટલે બાળકનું શું એની મેળે છોકરીઓનો કે છોકરાનો કોઈ પણ જે હોય વિદ્યાર્થી એનો બહુ સરસ રીતે વી કાસ થાય. એને બધી જ રીતે આવડત આવડે કે ખર્ચાને કેમ મેનેજ કરવું. પછી જે પૈસા ભેગા થયા છે, ફંડ ભેગું થયું છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો. એમાંથી જો પૈસા વધે તો પાછા આપવા કે શું કરવું? આખું વિચાર ઈ બાળકને પોતાને મગજમાં બેસે કે ભાઈ આપડે કેમ કરવું એ આમાંથી શીખ કે પ્રેક્ટિકલ નોલેજ એને બહુ બધું મળે આમાં. એટલે એ બધામાં અમને બહુ મજા આવતી અને એમાં હું વોલન્ટિયર તરીકે રેહતી એટલે તો વધારે મજા આવતી. થોડુંક ભૂલો થાય, બગડે, વસ્તુ જેટલું નક્કી કરી હોય એની કર કરતાં મેનુંમાં જે નક્કી કર્યું હોય ઈ કોક વખત ઘટે. તો એની વ્યવસ્થા કેમ કરવી. તાત્કાલિક કેમ વ્યવસ્થા કરવી, બધી ઘટે તો એની માટે થઈને શું બધાને કેવી રીત કે રોકી રાખવા, માની લો કે ચાલુ ઓલા એ લાઈટ વઈ ગઈ. ત્યારે બધાને કેમ સાચવવા ઈ બધું આમ ધીરે ધીરે શીખવા મળે, બહુ મજા આવતી. અને પછી અમે નાસ્તો એ તે અમારે કેન્ટીન તો નતી પણ બારે પાનનો ગલ્લો હતો. તો ત્યાં આઈટમ અમને છે ને બધા નાસ્તો મળતો સમોસા, ભૂગળા બટેટા, બધું વેફ ફરને એ બધું મળતું એટલે અમે ત્યાં ભૂગળા બટેટા ને, સમોસા ખાવા જતા. પછી ઓલી ઈડલી ની સેન્ડવીચ ના આવે તીખી સેન્ડવીચ ને ઈડલી ને આલુ મટરની સેન્ડવીચ ઈ બધું મળતું એટલે અમે લોકો છે ને હે પેલા રિસેસમાં તો અમે ઘરેથી લઈ ગયા ઈ નાસ્તો કરી લઈએ. પછી ઓલા ભાઈ ને કહી દીધું હોય કે અમારી હાટું રાખી મૂકજો. અમે કોલેજ છૂટીએ ને ત્યારે લઈ જશું અમે. કોલેજ છૂટે ને બાર વાગે એટલે ઈ પછી અમે બધા નાસ્તો કરવા ટોળું વળી ને બેસીએ. અંદર કોલેજ કેમ્પસમાં બહુ મજા આવતી, બહુ જ. તમે આવી મજા કરેલી છે?
હા ચોક્કસ. આવી જ મજા કરેલી છે. અમારે તો કેવું થતું કે અમે તો શિક્ષકોને એટલા હેરાન કરીએ. અમારા શિક્ષકો પણ એવા અમને કાંઈ ન આવડે ને તો તરત અમને ખુબ ટણા મારે. પણ અમે એને હેરાને એટલા કરીએ. તમે એમ કીધું ને કે ફ્રેશર્સ પાર્ટી હોય. પછી અનેક અમ શું ઓલા વર્ષના અંતે જે વી વિદ્યાર્થીઓ વિદાય લે એમની માટે હોય. તો અમારે જે કોલેજનો સ્થાપના દિન આવે ને. ઈ પણ પાર્ટી હોય તો ત્યારે ઈ લોકો ડાન્સ, પછી ગરબા પછી કોઈને મ્યુઝિક અને સિંગિંગમાં રસ હોય. તો ઈ લોકોને ઈ લોકો રાખે પ્રોગ્રામ માટે. તો વિદ્યાર્થીઓને તો અમથી કોલેજમાં ભણવાનું મન તો થાતું ન હોય. એટલે ઈ આવા ફ્રેશર્સ પાર્ટી ના બાને છે ને ક્લાસ બંગ કરી દે કે મેમ આજે મારે રિહર્સલ કરવાનું છે, આજે મારે પ્રેક્ટિસ કરવાની છે. સિંગિંગની છે, ગરબાની છે, એમ કરીને ક્લાસ બંગ કરી દે. મેમને ખબર હોય કે આ કઈ રહી નથી પણ આ તો ખાલી કેવા પૂરતું. એટલે મારે આજ આ ફ્રેશસ પાર્ટી હોય. અને એન્યુઅલ ફંક્શન હોય એના દિવસ લગભગ દસ દિવસ પહેલા તૈયારી શરૂ કરી દે. અને અમારો મોટો હોલ છે ત્યાં બધા તૈયારી કરે અને પછી અમે થી મે અમારા મેમ કેસ નક્કી કરે કે કોને કોને રાખ વા છે ને કોને કોને નહી પછી કા તો અમારી કોલેજ ના હોલમાં રાખે. અને મારી બી અ મારી પણ ગર્લ્સ કોલેજ છે ઓનલી ગર્લ્સ કોલેજ. તો બધી છોકરીઓની પ્રિન્સિપલ પાસે એજ ડિમાન્ડ હોય કે સર હવે કોલેજ ન હોલમાં શું રાખ હોય તો તમે દર વખત રાખો છો. કેક નવા અ નવું હોલ કે ઓડિટોરિયમ જે બુક કરો તેમાં વધારે મજા આવે. તો પછી છેલ્લા વર્ષે છે ને અમારા સર એ માંગણી સ્વીકાર કરી અને જે નવો હોલ કે ઓડિટોરિયમ એમણે ભાડે રાખ્યું તું તમે ક્યો છો એમ અમારે વિદ્યાર્થીઓ બધી સજાવટ છે કોને કોને રાખવા છે, ગરબા છે તો કયા ગરબા ઉપર કયા સોંગ ઉપર આપડે ડાન્સ કરશો અથવા ગરબા કરશો ઇ બધા ઓ વિદ્યાર્થીઓ જ નક્કી કરે પણ ભાડું ને બધું અ જે અમારા પ્રિન્સિપલ્સ અને ટીચર્સ જ નક્કી કરે. તો ઈ રીતે અમે પછી જઈએ ને એન્યુઅલ ફંક્શન પતે ને પછી કોલેજ એ સર એમ નક્કી કર્યું હતું કે આ વખત કેન્ટીનમાંથી બધી જ વિદ્યાર્થીઓ નો વિદ્યાર્થીઓને બે-બે સમોસા નો નાસ્તો કરાવવાનો. એટલે આ રીતે અમારું ગયા વર્ષનું જે ફ્રેશર્સ પાર્ટી હતી એ ગયા વર્ષની હતી. તે એ બહુ સરસ ગઈ તી. અને અમારે તો લેક લેકચર સિવાય પણ અ લેક્ચર હોય, ઈ વખત તો તો બધા ધ્યાન ના આપતા હોય પણ જયારે પરીક્ષા આવે ને, ત્યારે બધાને એમ થાય કે હવે આપણે આખું વર્ષ તો લેકચર દરમિયાન ધ્યાન આપ્યું ન હતું હવે એટલા બધા સર મેમ પાસે માગણી કરે કે સર આઈ એમ પી ક્વેશચનસ આપો ને જે ઇમ્પોર્ટન્ટ હોય એક્ઝામમાં પૂછાઈ શકે. એટલે પછી સર અને મેમ અમને ટોન્ટ મારે ટોણા મારે કે આખો વરસ તમારું ધ્યાન ક્યાં હતું. એવું બધું હોય. અને અમારે મેદાનમાં છે ને અ ઘણી અ સ્પોર્ટ્સ એક્ટિવિટી અ અને એવું બધું થતું હોય છે તો ઘણી વિદ્યાર્થીઓ ત્યાં રમતી હોય, પણ એક વખત ગર્લ્સ કોલેજ છતાંય અમારે કેવોય ઈ અ ઘટના થઈ તી કે એક છોકરી ક્યાંક અ જતી રહી તી કોણ જાણે કોકની સાથે. અને એમના માં મમ્મી પપ્પા ને ચિંતા થઈ ગઈ તી એટલે ત્યારના છે ને અમારા જે ચોકીદાર બેન છે ને ઈ બહુ જ ઓલા છે એટલે અમે એનું નામ અમારા પ્રોફેશર નું એક નામ અમે દાદા પાડ્યું એ અમે એનું નામ બા પાડી દીધું કારણ કે બધાને બઉ જ રાડો પાડે ને કે ક્લાસ માં જાઓ ને અહિયા ન બેસ તો નાસ્તો કરતા હોય તો એમને ન કરવા દે એટલા કડક છે. લ અમે એનું બા પાડી દીધું. એટલે આવું તે અને કંઈક પ્રોગ્રામ હોય ત્યારે અમારા સર બઉ જ બોલે બઉ જ બોલે. ખુબ કંટાળા આવી જાય આપડે ભવિષ્ય સુધારવાનું છે આમ ને તેમ અટલે અમે કં કંટાળો આવે ને એટલે મે વાંચવાના બાને લાયબ્રેરી માં બેસી જઈએ પણ અમારા લાઈબ્રેરી ના મેમય કાઈ ઓછા નથી એટલે ઈ અમને લાઈબ્રેરી માં આવીને કે જાઓ અત્યારે હોલમાં જાઓ અત્યારે સર એ પ્રોગ્રામ ગોઠવ્યો છે. નયા જઈને તમારે બેસવાનું શે એટલે આવું બધું હોય. એટલે એવું એવી રીતે પણ અમે કોલેજમાં ખુબ મજા કરી શે. એટલે. બઉ આનંદ કર્યો છે કોલેજની લાઈફમાં. સારું બેન હવે તમારે હવે હું મૂકું મારે કામ છે તો હું જાઉ.
હા સારું બેન પછી મળીએ આપડે.
હા, હા આવજો ચોક્કસ આવજો.